હેલો કેમ છો તમે
બસ જો હું પણ મજામાં મેં વિચાર્યું કે આજે આપણે તહેવારો વિશે વાત કરીએ એમ
હા ખુબ સર વિષય છે મને તહેવારો ઘણા ગમે છે
હા મને પણ ભારતમાં આપણે ઘણા પ્રકારના તહેવારો ઉજવવામાં આવે છે ને
હા બિલકુલ દરેક રાજ્યની પોતાની અલગ પરંપરા અને તહેવારો હોય છે
હ તમારો સૌથી મનપસંદ તહેવાર કયો છે
હ મને દિવાળી સૌથી વધારે ગમે છે અને તમને કયો સૌથી વધારે પસંદ છે
મને પણ દિવાળી બહુજ ગમે ઘરમાં સફાઈ અને સજાવટ કરવાની મજા આવે એટલે મને આમ દિવાળી વધારે ગમે
હ દિવાળી પહેલા બધા લોકો ઘરને સુંદર બનાવી દે છે
હ કારણ કે દિવાળી દરમિયાન દીવા પ્રગટાવવામાં આવે ને એવી બધી ખુબ સારી આપડામાં પરંપરા છે
હા અને મીઠાઈ ખાવાની પણ મજા અલગ જ હોય છે
હ તમને કઈ મીઠાઈ સૌથી વધુ ગમે ખાવાની
મને કાજુ કતરી અને મોહન થાળ ગમે છે
હા મને પણ મોહન થાળ બહુ જ ભાવે હા ખાવાનું
હમ દિવાળી સિવાય તમને બીજો કયો ત્યવહાર ગમે છે
મને ઉત્તરાયણ પણ બહુ જ ગમે છે કારણ કે ઉત્તરાયણમાં બધા પતંગ ચગાવેને બધા ધાબા પર ભેગા થાય
વાહ પતંગ ઉડાવવાની મજા જ અલગ હોય છે આપડે
હ સવાર થી સાંજ સુધી લોકો ધાબા પર જ હોય છે એમ મજા આવે
હા અને કઈક ઓછોની બૂમ પણ સાંભળવા મળે છે
હ ઉત્તરાયણમાં તો લોકોને એક સાથેથે લાવાનું મતલબ તહેવાર છે
હ કુટુંબો અને મિત્રો સાથે સમય પસાર કરવાની સારી એક તક મળી જાય છે
હા એજ ગુજરાતમાં નવરાત્રી પણ ખૂબ પ્રસિદ્ધ છે
હ બિલકુલ નવરાતિ દરમિયાન ગરબા રમવાની મજા જ અલગ હોય છે
હા તમને ઘરબા રમવું ગમે કે ના ગમે
હા મને ગરબા જોવું અને રમવું બન્યું ખૂબ જ ગમે છે
હ નવરાત્રીમાં લોકો રંગબેરંગ બી કપડાં પહેરે ને એમ મજા આવે
હા ચનિયા ચોલી અને કેળઓ ખુબ સુંદર લાગે છે
હ બધા લોકો આમ છોકરીઓ હોય તો આમ નવી નવી ચણિયા ચોડી લે અને છોકરાઓ કેળ લાવે મજા આઈ જાય એમ
હા નવરાત્રિ માત્ર મનોરંજન માટે નથી
હા એ તો છે તેનો ધાર્મિક મહત્વ પણ છે બહુ
હ હ તહેવારો આપણી સંસ્કૃતિને જીવાંત રાખે છે
હા અને નવી પેઢી એને પરંપરા વિશે સમજાવવા માટે પણ મળે એમ
હા હોળી વિશે તમારું શું કેવું છે
હોળી વિશે તો હોળી તો જો રંગોનો તહેવાર છે લોકો ખુબ ઉત્સાહ થી હોળી ઉજવે એમ મજા આવે
હ એમાં બાળકોને તો હોડી ખાસ જ ગમતી હોય છે
હ કારણ કે નવી નવી પિચકારીઓ મળે અને રંગો સાથે રમવાની મજા જ કઈક અલગ હોય એટલે મજા આવે એ લોકોને
હા અને આ બધું જોડે જોડે તહેવારો લોકો વચ્ચે પણ પ્રેમ વધારે છે.
હા આમ બધાને મતલબ એકતા નો સંદેશ આપે છે.
હા બધા એકબીજા વચ્ચેનો મેદભાવ ભૂલી જાય છે આમ જોડે સમાઈ જાય છે.
હા અને ગણેશ ચતુર્થી પણ હવે ઘણી ઉજવાય છે. તારું શું કેવું છે એમાં તને ગમે કે નહી?
હા મને ખૂબ જ ગમે છે. એ ટાઈમ ગણેશ ચતુર્થીનો માહોલ જ કંઈક અલગ હોય છે.
હા ગણેશજી ની આપણે સ્થાપના કરી અને દસ દિવસ તેમને મતલબ સ્થાપના કરીને પૂજા કરીએ, મજા આવે.
હ હં એ તહેવારો દરમિયાન બજારમાં પણ ઘણી રોનક થઈ જાય છે.
હા લોકો ખરીદી કરે અને નવી નવી ઘરમાં વસ્તુઓ લાવે એટલે તહેવારો હોય એટલે બજારમાં ભીડ બહુ હોય.
શું તમને લાગે છે કે તહેવારોનું મહત્ત્વ આજે પણ એટલું જ છે?
હા, ભલે જીવન વ્યસ્ત થઈ ગયું હોય, પણ તહેવારો લોકોને જોડી રાખે છે. એટલે હું તો માનું છું કે તહેવારો મહત્વનું હજી એટલું જ છે એમ.
હા, એ બી તમારી વાત સાચી કે, બધા જેટલા બી દૂર હોય પણ ત્યવહારોમાં બધા મિલીને ઉજવીએ છે.
હા તહેવારોથી મનને પણ આમ તાજગી મળે છે.
હ, રોજ રોજનો જે આપણે તનાવ હોય, એનાથી આપણને રાહત મળી જાય છે.
હ, અને કુટુંબ સાથે સમય પસાર કરવાની આ સારી તક છે. તહેવારોમાં બધા આપડા કુટુંબીયો એકબીજાના ઘરે આ જાય કરે અને બધા ભેગા થાય એટલે મઝા આવે.
હ, આજકાલના બાળકોને પણ આપણે તહેવારો વિશે શીખાવવું જોઈએ.
હા, પરંપરા અને સંસ્કૃતિની સમજણ એ લોકો માટે પણ જરૂરી જ છે એટલી.
હ, ત્વેહવારો સમયમાં અ સકારાત્મક ઊર્જા ફેલાવે છે.
હા, અને બધાને ખુશીઓ પણ આપે છે.
અ મને લાગે છે કે દરેક તહેવારની પોતાની અડગ જ ઓળખ હોય છે.
હા બિલકુલ, અને દરેક તહેવાર કંઈ ને કંઈ આપણને શીખ આપે છે.
આપડી વાત કરતા કરતા મને ઘણા જ તહેવારો યાદ આઈ ગયા.
મને પણ. તહેવારો વિશે વાત કરવી આમ ખૂબ જ રસપ્રદ છે, નઈં?
હઅ. અ આ બધું જોડે જોડે રક્ષાબંધન વિષે તમને શું ગમે છે?
રક્ષાબંધન તો મને બહુ જ ગમે. કારણ કે ભાઈ અને બહેન ના પ્રેમનું પ્રતીક છે. ભાઈ મન મતલબ ગિફ્ટ આપે બેહેનને, અને એ કંઈક અલગ જ તહેવાર છે, એ મને બહુ ગમે.
હંઅ. બહેન ભાઈને રાખડી બાંધીને એની શુભકામનાઓ આપે છે.
હા, અને ભાઈ પણ બેનની રક્ષા કરવાનું વચન આપે છે ને.
હંઅ, આ વા જ તહેવારો સંબંધોને મજબૂત બનાવી દે છે.
બિલકુલ, પરિવારમાં લાગણીઓ વધે છે એનાથી.
હંઅ, જન્માષ્ટમી પણ ઘણા લોકપ્રિય તહેવાર છે.
હા, ભગવાન કૃષ્ણ ના જન્મ દિવસ તરીકે આપણેે ઉજવીએ છેએ એટલે મજા આવે એમાં પણ.
જન્માષ્ટમીમાં તો મને સૌથી વધારે જે આપણે મટકી ફોટ કાર્યક્રમ હોય છે, ને એ જોવાનું ખૂબ જ ગમે છે.
મને પણ. હા લોકો ખુબ ઉત્સાહ સાથે ભાગ લે છે. અને બધા આમ ટીમ અલગ અલગ બનાવીને આવે એક કૃષ્ણ ભગવાન બને, નાના નાના બાળકો હોય એમાંથી કોઈ રાધા બને, કોઈ કૃષ્ણ ભગવાન બને, અને મજા જ કંઈ અલગ હોય છે.
હા હ આખો ટાઈમ જે આપણે ક્રિષ્ણાના ભજનો વાગે એ પણ ખૂબ મધુર હોય છે સાંભળામાં આપણને બહુ જ મજા આવે
હા બિલકુલ મંદિરોમાં તો ખાસ સજાવટ પણ કરવામાં આવે છે ને
હા શું તમે ક્યારે જન્માષ્ટમીનો ઉત્સવ મંદિરમાં ઉજવ્યો છે
હ એક વખત રાત્રે બાર વાગ્યા સુધી જાગરણ કર્યું હતું અને આમ મસ્ત મંદિરમાં બેઠા હતા અને ઉજવેલું મજા આવી તી
હા બહુ મજા આ હશે તમને ખુબ સરસ અનુભવ હશે
હા બોહ જ કારણ કે આમ ભક્તિનું આખું વાતાવરણ ખુબ સુંદર હતું
હ હ મહાશિવરાત્રી વિશે તમારું શું કેવું છે
મહાશિવરાત્રી તો ભગવાન શિવની ઉપાસના નો દિવસ છે એ પણ મને આમ ખૂબ ગમે છે એમાં ઘણા લોકો ઉપવાસ પણ કરે છે
હા મેં બહુ લોકોને આવો ઉપવાસ કરતા જોયો છે અને મંદિરોમાં દર્શન માટે પણ ભીડ તો જોવ કેટલી હોય છે એ દિવસે
હા એજ મને લાગે છે કે ધાર્મિક તહેવારો આમ મનને બહુ જ શાંતિ આપે છે
બિલકુલ આવા દિવસોમાં તો આધ્યામિકનો અનુભવ જ થાય છે
હ તહેવારોમાં સૌથી સારી વાત કઈ લાગે તને
મને તહેવારોમાં સૌથી વધારે સારી એ વાત લાગે છે કે લોકો એકબીજા જેને મળીને જોડે તહેવારો મનાવે છે ને એ બહ ખૂબ ગમે મને
હ રોજિંદા જીવનમાં તો સમય ના મળે પણ તહેવારોમાં બધા સાથે બેસીને આપણેે વાતો કરીએ અને સમય પસાર કરી શકીએ
હા આમ તો તમે જે કહો પણ પહેલાને અત્યારના તહેવારોની ઉજવણીમાં ઘણો બદલાવ આવી ગયો છે હેલો
લિય ગયા છે
હેલો
એટલા બીઝી હોય કે તહેવારો મનાવાનું પણ ભૂલી ગયા
હા એજ બધા ભૂલી ગયા છે આપણે ટેકનોલોજીના કારણે બોહ બધી વસ્તુઓ બદલાઈ ગઈ છે
હા પેલા લોકો ગ્રીટિંગ કાર્ડ પણ મોકલતા હતા હવે તો મોબાઈલ થી મેસેજ અને વિડીિયો કોલ કરી દે એમ
ઉપર જ પતાય દે છે પણ મને એવું લાગે છે કે લાગણી તો બધા વચ્ચે એ જ રહે છે
હા બિલકુલ મધ્યમ બદલાય છે પણ ભાવના નહી બદલતી
હા, તમે તહેવાર દરમિયાન મુસાફરી કરવાનું ગમે છે?
હા, કેટલાક લોકો રજાનો ઉપયોગ ફરવા માટે કરે છે અને કેટલાક લોકો ઘર પર જ રહેેવાનું પરિવાર સાથે પસંદ કરે.
હા, બંને વસ્તુઓની પોતપોતાની અલગ મજા હોય છે.
હ એજ તહેવારોમાં તો બાળકોનો ઉત્સાહ જોવાનો મજા આવે.
હા અહ તે તો કોઈ બી વ્યવહાર હોય એનું ઘણા દિવસો પહેલા જ તૈયારી કરવાનું ચાલુ કરી દે છે.
હા, નવો ડ્રેસ લેવાનો ઉત્સાહ પણ હોય છે અને મીઠાઈ અને ગિફ્ટની પણ આપડે વધારે રાહ જોઈએ.
હા, સાચી વાત છે. તમે માનો છો કે તહેવારો સમાજમાં એકતા લાવે છે?
હા, નિશ્ચિત રીતે.
હું કેવી રીતે કોહ છો તમે?
કારણ કે વિવિધ લોકો સાથે મળીને ઉજવણી કરે છે એટલે.
હમ્મ, આ વાત તો ખરેખર સાચી છે.
હ તહેવારો ભેદભાવ કરતા નથી શીખવાડતા આપણને તહેવારો તો આપડા બધાને ભેગા રહીને એક રહેવાનું શીખવાડે છે.
હ અહ બધા લોકો ખુશીથી સાથે ભાગ લે છે.
હ અને આજ આપડી સંસ્કૃતિની ખૂબી છે.
હા તો મને આ વાત પર તમારા જોડે વાત કરીને બહ ખુબ જ મજા આઈ.
હા, મને પણ ચાલો ફરી ક્યારેક વાત કરીશું.
હા મળીએ.